હલો
હા અવાજ આવે‌.
તને આવે?
હા
હે?
સરદી થઈ ગઈ કે કઈ!
નાઈ રે
મને એવું લાગ ગયું તારા અવાજ પરથી નાકડું ગઈ ગયું એવું.
પડેલો છે.
હા સડીટ ઠેલી જ છે.
હજુ નાચને પાણીમાં.
એ અગાઉ થી સરદી થશે.
એ કાઠીવાર મોટા આયવા.
શું કર કે?
આડો પડેલો.
હમ એવું છે.
હમ હમ
મેં કઈ નહ આ જે એસાનમેન્ટ
બરાબર એમ ફોન કરો એમ કરતા હતો પણ પછી ખાલી કરતો હઘેલો એમ ક
નહી રે અર્જુન તમે લસાન લખાઈ ગયા હવે બધા. સ્ટેપ બાય સ્ટેપ ગોઠવત હશે આવીને.
જેમ લીધું.
તે હું છે એને?
ખીચડી.
બરાબર.
ઘણા દિવસે.
હમ હમ
ઘણા બધા સુઈ ગયા હને?
ના એરે બધા જાગતા
બરાબર.
તો ઊંઘ જે વે કરતી હતી તું ના પાડે તો નહી કરો હું જ જા એમ જેવું કરતો હતો.
તો હોઈ જઉ
ના પાડે તો. એમ એમ તો ધીરીકર ફોન તો જોતો જ ને તો
હા
તો ચાલુ ફોને હોય જવાય તો કઈ નઈ ફોન તો જોવાનું એમ.
મને ખબર હ જેથી મોબાઈલમાં મચડ હે‌એમ.
હા તો કોઈ ન ભી એમ ફોન ચાલુ રહે કે કઈ બી ર એન્ડિંગ પાહે કઈ કોઈ બી ભલે તું લવ કે જે જીરીકર તો ફોન મચાડી પછીજ ઊંઘે
હા મારે એક પેજ ખોવાઈ ગયેલી છે.
હું કે આજે કેટલા લેક્ચર ચાલ્યા?
આજે ઓલ.
કેટલા સાના સાના લેક્ચર હતા બી. આર. એફ હતો બીએ હતો હતો.
પેલા આવી પેલા બીઆરએફમાં આવી ની- પેલા તો હા બિઆારફ ના જતા વિધિ વિધિ આવી. વીટી ગઈ એટલે પેલી આવી નીલમ. હમ
પછી અકાઉન્ટ ન હતો અને છેલ્લે દક્ષા મેમ એમનો હતો.
દક્ષા મેમ હો આવેલા.
એનો જ હતો ને દક્ષામેમનો જ ને.
હા દક્ષા એમ ના દક્ષા મેમ આવેલા.
હા કેટલા મનિટ બેહેલા.
હે મે તની
તો
મેં તો નીકળી આવેલો પંદર મિનિટમાં.
બરાબર બીજું કોણ કોણ હતું તમારો?
બધા જ હતા.
હમ હ તો ત ન એનએસસ પેલા કલેક્ટર ઓફિસ પર ની ગેલા?
ની ર અમારે અમને થોડા બોલાવેલા લેજો
ધ્રુવાંશી લોકોની વાત કરુ.
નહી ટેટ ન હોની હા તો ભૂમિને દેવનું જ નામ હતું.
બરાબર.
એમજી બોલાવા આવેલો હતો.
હા હા.
હમ્મ. હું કરે તો?
કાંઈ નહિ કંટાળા આવ્યા કરતો છે.
એવું કે સુઈ જાતો થાકી ગયેલો અહે કાલે પાહો આવવાનો.
હે એવું.
મેં અસાઈમેન્ટ લખી કાઢ્યો એક પેજ ખોવાઈ ગયું પાછું બનાવવા પડવાનું.
હે ખોવાઈ ગયું ક્યાં લાખી દીધું?
લખી દીધું એટલે કદાચ કાલે અઢૂરો દાખલો ગણેલો તો રહી ગયેલો અહે ગણવાનું. કે કાલે જ દાખલા નું પેજ નહી મળે એટલે લાગે કાલે મેં અડધો ગણેલો અડધું રહી ગયેલું ને પહોંચાડથી બીજું બીજો દાખલો ચાલુ કરી દીધેલો એટલે.
બરાબર.
કઈ ની ત્રણ ગુણોત્તર છે‌ એક પેજ ઉપર ગણીને વચ્ચે અટેચ કરી દેવા. ત્રણ જ છે એટલે કંઈ નહીં.
પાંચેક ગણ તો ખરા હારા.
અરે બે તો ગણે લા એમ.
ટોટલ ગુણ્યાત્તર ટોટલ ગુણાત્તર કેટલા હતા
કોઈ પણ પાંચ ગણવા ના કે નહી
હા તો તેજ કેમ તો ટોટલ તે ગરણા કેટલા એમ કેમ
એક વર્ષ ના પાંચ ગયણા એમ ટોટલ એટલે ચાર વર્ષ ના જોઈ તો પાંચચોગવીસ ગુણવત્તા થાય
હમ તો આપણને કેટલા વર્સ જેટલા ને લેવા કીધલા બે વરસ નથી કેટલા
એટલે બે વરષ ના બે કંપની ના કેટલા કે નહી
હા એટલે આપડે વીસ થાય
એટલે વીસ થાય તેમાંથી કાલે મેમ જે ઘંટો તો ટાટા કંપની ના ટીમાં ખાલી મેં બે ગુણોત્તર ગણી લાડી હું પછી મૂકી દીધેલું પેજ ગણતરી હા એટલે તીજો ચોઠા ને પાંચમા ત્રણ ની ગણેલા બેેહું કઈ નઈ તમે રફ નોટમાં બધુ ગણતરી મા એટલે તેમાંથી એ હજ અક્ષર કોપી પેસ્ટ માારને એટલે મા દેવા એક પેજ ને પછી વચ્ચે અટેચ કરી દેવા
બરાબર હા ચાલે તો બ ચાલ હ ત ચાલતોય એવું પણને લાગ
હમ હમ એટલે આજે પાછું મેં તે અધૂરું જોયલુંધું એ ડાયરેક્ટ નવું પેજ પરથી નવુ જ ચાલુ કરી દીધેલો એમ એટલે કઈ નહી વચ્ચે અટેચ થઇ જાય તેવું છે
ઓ એ તો ડાયરેક્ટ પણ અસામેનટ
એસાઈનમેન્ટ હૂં પાશો
ડાયરેક્ટ અસનમેન્ટમાં ઉતારુ રહ્યું હેને
હા ડાયરેક્ટ અસાઈમેનટ મેં એકદમ ક્લીન
નમ્રતા જોઈ તો નમ્રતા ખુશ થઈ જાય લુભારે લઈ ખુશ
તમે લખેબીટીવા કે ન પછી ડેકોરેશનજ કર ફ
એને બેના પાંચ માકૅ વધારે આપે બધા કરતા એક્સ્ટ્રા
હા જ
હમ હું કરે બીજું
હ હ ર ફાટલા ની છે કૂતરું ભરેને અહોળિયા કરતું છે એ રોક્ષી
બેઠજાટ
હમ
કઈ ની હુવડાવી દેને બાજુ માં
બાજુ માટે હવે કા હારા બાજીમાં ઉઘાડું તોત એજ ફેલીને હુંઘે
તો એના હારો વગેર બનાવાનો
ના તમટરો ગેરે મંત રેટ છે એલુ
બીજું બનાઈ આપને સેપરેટ ડોગ હાઉસ
સેપરેટ નહી બનાવાનું આપણે હું આપડું ઘેર સંંભાળવા લાવેલા ને તો એ જ ઘેર માં રાખો ને એને પછી સેપરેટ રાખો તો પછી એ તેજ ઘેરમાં ભરાયલું આ ઘેર તો પછી જોઈ જ નહી એમ
એમને નવા ઘેર માં છે નો એક રૂમ બનાવજો
એવું કવાય નહી
હ એ લોકોને રૂમ બનાઈ આપવાનો એક રૂમ પછી પેલું નારું બનાવ છે ગાય ના હારુ એક રૂમ બકરીના હારુ બનાવજે. એક રૂમ ફિશ ના હાર બનાવજે.
તું મને ટોન્ટ મારે કે પછી
ની મેતો સલાહ આપું.
તું ટોન્ટ જ મારતો છે એવું મને લાગે.
ના ના ટોન્ટ ની સલાહ પૂરી ઓરિજિનલમાં.
આ નીચે ભેં વિશે લફતારી
એમજી એ લોકો હું એમ થાય કે હ જો. મારી એ લોકોને પેલું રાખીએ એમ. કેર રાયખી મારીઓ જાણકારી રાખીને એ લોકોને બનાવ્યું. બધી સગવડો અમને બી આપે એ લોકોને જેવી એમ થાય.
એ લોકોને આપડા હાથે રાખવાનું એકલું એકલું માણસ રહી તો કંટાળી જાય ખબર ને માણસ ન બિહેવિયર જ અલગ થઈ જાય. જેવું જ સેમ ડોગ લોકોનુ બી તેવું જ સેમ ડોગ લોકોને
મેં તો ખાલી અલગ થી કઈ ઘેર બનાવી આપે ને કીધું અલગ થી ખાલી ઘેર તે કે જ રહેવાનું. પણ ઘેરમાં કેમ આપણેે બધાને સેપરેટ રૂમ પાડી આપીએ એમ રૂમ પાડી આપવાના નાઈટ માટે.
એ લોકો ને ની મજા આવે એ લોકો બે ગમે તાં પડે એમ. આ રૂમ તો આ રૂમ મા એવું નહી.
તે લોકો એક રૂમ આઈપી હોય તો એ લોકો એક રૂમ માં એની રીતે આઝાદી થી રે કે ની.
આઝાદી થી આખા ઘેર માં ફરે તને ભાન કાંસે તારા ઘેર કૂતરો નહી મળે એટલે તને ની ખબર.
મારે ઘરે બિલાડા શે ત્રણ જોઈતા હોય તો લઈ જજે.
ની જુએ ડેડ ફૂટ.
હમ્મ.
એ
ચાલ થાકેલ હોય હુંઈ જા.
હમ્મ સારુ ચાલ.
હચ્ છે.
ટ્રક .